કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ બસ અને બી એકદમ મજામાં કેવું ચાલે છે?
બસ અત્યારે તો સારું ચાલે છે અત્યારે તમે જુઓ કે બહાર અત્યારે અમે લોકો બહાર આવેલા છે પણ અહીંયા તમે જુઓ એટલી બધી ધૂળ છે, એટલી બધી ગંદકી અહીંયા છે અહીંયા બહાર રોડ પર અહીંયા.
ના ના અત્યારે તો કેવું છે કે સ્વચ્છતા રાખવી જોઈએ પણ હવે કેટલી જગ્યાએ તો આપડ કેહેવાય ને તો આપડે કઈક નથી કરી શકતા એટલેવે આપડ અત્યારની જે પ્રજા છે અત્યારની જે આવનારી આપડી પેઢી છે એ લોકોને આ વસ્તુનું જ્ઞાન આપ વું ખુબ જ જરૂરી થઈ ગયુ હોય ને એવું લાગી રહ્યું છે.
બિલકુલ સો ટાગ કારણ કે ભારત સરકાર બી આપણને ખૂબ આપણને સ્વચ્છ રહેવા માટે અને સ્વચ્છ ભારત રાખવા માટે આપણે સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પણ પણ ખબર નહી લોકો પણ ખબર નહી તો બી લોકોમાં જાગૃતતા નથી આવતી.
ના ના બરાબર કેમ કે જો આપણે સ્વચ્છતા નહીં રાખીએ તો બીમારી વધશે બીમારી વધશે તો આપણને જ નુકસાન થશે કે આપણા છોકરાઓ બીમાર પડશે તો આપણે પૈસા ન પાણી થશે ટાઈમ બગડશે અને ઉપરાંત એ લોકોનો સમય જે સ્કૂલમાં જવાનો હશે એ લોકો બીમારીનો ટાઈમ હો એ ટાઈમમાં નહી જઈ શકે એટલે આપણે ખૂબ જ જાળવવું પડશે કે એ લોકો સ્વચ્છતા રાખે સ્વચ્છતા જાળવે તેથી પોતે બી સ્વસ્થ રહે ને આપણા બી બિચારા બી સ્વસ્થ રાખી શકીએ.
અને અમુક વખતે તમે જુઓ કે અમકોટ એવું થ કે તમે જંને તમે બસ સ્ટેન્ડ પર જુઓ કે રેલવે સ્ટેશન પર જુઓ બસ સ્ટેન્ડ પર તો તમને જુઓ કે પ્લાસ્ટિકના પડીકા પછી પાણીની બોટલ કે તમે બધા ડસ્ટબિન બાજુમાં હોય તો પણ વખત ગમે તં ફેંકી ને જતાં રહે અને અમુક અમુક એવા સારા વ્યક્તિ હોય કે જે આમ તેમ આમ તેમ પડેલી વસ્તુને વ્યવસ્થિત રીતે ઉચકીને ડસ્ટબિનમાં નાખી દેતા હોય છે પણ અમુક લોકો ખબર નહીં કેમ એવું કરે કે ડસ્ટબિન બાજુમાં જ છે તેમ છતાં બે લોકો ગમે તેમ ફેંકીને જતા રહે છે આ લોકો
આપડો દેશ આગળ તો વધી રહ્યો છે પણ હજી કેટલાક ગામડાના કેટલાક એવો વિસ્તાર છે કે જેનો વિકાસ થવાનો બાકી છે એટ આવી જગ્યા એ આ બધી વસ્તુ આપણને નડી રહી છે અને બીજી વસ્તુ કે કોઈ બી જગ્યાએ આપણે ફરવા જઈએ કોસી બી તો દરેક નાસ્તા આપણને પ્લાસ્ટિકના પેકિંગમાં મળે છે એટલે સરકારના વાત એવું કેવું છે કે એવું કરવું છે કે પહેલા તો સૌથી પહેલા પ્લાસ્ટિકનું પેકિંગ જ પહેલા તો બંધ કરવું જોઈએ જેથી પચાસ ટકા પ્લાસ્ટ થતું પ્રદુષણ છે અટકી જશે તો જ આ દેશ પ્લાસ્ટિક કેમ કે પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જે નાશ નથી પામતી એ જમીનમાં દટાય છે ખરી પણ નાશ નથી પામતી બળે છેને ધુમાડાથી બી ઘણું બધું પોલ્યુશન ઉભું થાય છે. એટલે પહેલા તો આ વસ્તુ પર આપણે તો અટકાવ લાવવો જોઈએ કે જેથી પ્રદુષણ આ પ્લાસ્ટિક ન ઘટાડી શકીએ.
બિલકુલ સો ટકા અને બહારના દેશ માટે કેવું છે કે તમે બહારના દેશમાં તમે જ્યારેક બી કચરો એમ ટેમ ફેંકો એટલે તમે જુઓ છો અત્યારે તો દરેક રસ્તા પર કેમેરા લાગે બારના દેશમાં તમે જ્યારેક બી કચરો નાખ્યો એટલે તમને હજાર રૂપિયાનોં ડ દંડ પૂરવો પડે આવી સિસ્ટમ આપણા દેશમાં લાવી જોઈએ જેથી લોકો જે જેટલી લોકો કચરો ગમે ટાઈમ નાખતા બચે અને આપણું દેશ એકદમ સ્વચ્છ રહે આ સિસ્ટમ આપણા દેશમાં આવી જોઈએ કે ભાઈ તમે જ્યારેક બી કચરો એમ ટાઈમ ફેંકો એટલે તમારે હજાર રૂપિયા દંડ ભરવો ભરવાનો જ કમ્પલસરી.
હમ સાચી વાત છે આપણ નગરપાલિકા માંથી બી હવે કેટલાક નિયમો કડક કરવામાં આવે છે કોઈ જાહેર સ્થળોમાં થૂંકશે કોઈ જાહેર સ્થળોમાં એવા પાન મસાલા થઈને એ પડીકા કે એની પિચકારીઓ મારશે તો એ વ્યક્તિના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જસે ને એ વ્યક્તિને પકડીને એની પાસે યોગ્ય વળતર અવશ્ય લેવામાં આવશે એટલે દરેક વ્યક્તિ હ કેટલીક વસ્તુમાં તો જાગૃત થઈ જ શકે આવી જાહેર સ્થળોમાં કોઈ ગંદકી નહી કરે સિગરેટ નહી પીવે એવા પ્રતિબંધ લગાડવામાં આવે છે કે જેથી ધીમે ધીમે આપ દેશ સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યો છે.
અને ખાસ કરીને તમે જુઓ કે અમારા નવસારીમાં તમે જુઓ કે ભાઈ કોઈ પણ અમે બસ સ્ટેન્ડ પર રેલવે સ્ટેશન ઉપર જઈએ તો બસ સ્ટેન્ડ પર ગાડી પાર્ક કરીએ ત્યાં જ તમે સા સામે ડસ્ટબિન પડેલું હોય તેમ છતાં બી પલા પ્લાસ્ટિકના પડીકા પછી પાણીની બોટલ ગમે તેમ પડેલી હોય. પણ આપણે સમજી વિચારી ને આપણે ડસ્ટબિનમાં રાખી દઈએ વ્યવસ્થિત રીતે.
હમ સાચી વાત છે સા અને હું તો કઉ છું કે પાણી બોટલો જે પેકિંગમાં મળી રહી છે પાણી તો આપણે ખરીદી લઈએ છે પણ એને ફેકવાનું આપડ ભૂલી જઈએ છેએ કા તો એનો મીસ ઉપયોગ કરીએ છી તમારી વસ્તુ સાચી કે ડસ્ટબિન પડ્યુંય છતાં બી કેટલીક વ્યક્તિઓ આડસના કારણે કચું ડસ્ટબિનમાં નથી, પેંકતી પણ હું તો એમ કહ છું કે આપડ ઘરથી જ આપણે બોટલ પાણી લઈને જઈએ, તો આપણે પ્લાસ્ટિકને આપણે બચાવી શકીએ છી બગાડ. કચરો બી આપણે અટકાવી શકીએ છીએ અત્યારે તમે જુઓ કે કેટલાક લોકો શું કરે છે, શાળાનોો કચરો સાફ કરાવડાવ આ કરાવડ તો શાની બારા જનો કચરો નાખી દેશે એ સાફ કરવાનો કોઈ મતલબ જ નથી, રહેતો એટલે એ વસ્તુ માટે આપડણે જાગૃત બનવું પડે.
અને અને તમે જુઓ કે આપણા ઘરે જે બી કચરો ભેગો થાય એ. નગરપાલિકામાં એક. કચરાની આખી ગાડી આવે છે, દર કે દર કે દર વ બે ત્રણ દિવસ એવા ગાડી આવે તો આપણા ઘરનો બધો કચરો એ લોકો ત્યાં લઈ જાય છે, અને એ લોકો પછી વ્યવસ્થિત રહેનો એનો નિકાલ કરે છે. એટલે અમુક જગ્યા એવી એવી સુવિધા આપેલી છે. કે નગરપાલિકામાંથી જે કચરાની ગાડી આવે તે અઠવાડિયામાં દર બે દિવસે આવે અને. આપણા ઘનો જેટલીીચરો હોય તે બધ. લઈ જાય એને લોકો આજે લોકો લોકો પછી આનો નિકાલ કર.
ના ના સાચી વાત છે એટલે ઈ નગરપાલિકાની અત્યારની જે વ્યવસ્થા છે, ઘેર ઘેર કચરો લેવા માટે ગાડી ફરજ છે એટલે તમારે તો કચરો ફેંકા બી નથી, જવું પડતું દરેક વ્યક્તિને સમજવું જોું કે જો આટલી સરકાર આટલ નગરપાલિકા. ને સગવડ આપતી હોય તો આપણેે બી હા મેં એટલો સાથ સહકાર આપવો જોઈએ, જેથી એ લોકોને સફાઈમાં આસાનતા રહે.
બિલકુલ આ વાત તમે સો ટકાની કરી ને આપણે જો આપણે જો સ્વચ્છ રહીએ, તો પછી આપણને કોઈ પણ રોગ નહીં થશે આપણનું આપણું આરોગ્ય બી સારું રહેશે બીજું કે આપણને લાંબા ગાળે બી આપણને કોઈપણ જાતનો રોગ થશે નહીં એટલે. આપણે બી સ્વચ્છ રહેવું જોઈએ ને આપણે. સ્વચ્છ થાય આપ રાખી શકીએ એવા પ્રયત્નો કરવા જોઈએ, અને સ્કૂલમાં તમે જુઓ કે સ્કૂલમાં આ સ્વચ્છ ભારત ઉપર ઘણા બધા ઘણી બધી સ્પર્ધાઓ રાખવામાં આવે જેમકે તમે ભક્તૃત્વ સ્પર્ધા પછી નિબંધ સ્પર્ધા એવી સ્પર્ધાઓ રાખી જેથી લોકોમાં સ્વચ્છ. સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા વધે એ પ્રમાણે સ્કૂલ આપણે સ્કૂલ તરફથી બ સારા પ્રયાસ કરવામાં આવે છે.
સાચી વાત છે, અને હું તો શું કહઉ છું જેમ કે શાકભાજી ના ફોતરા છે ફળો ના ફોતરા છે એના થળિયા છે, કે ભાજી ના છાલા છે એ બધું જે કચરો જે ગાય ખાઈ શકતી હોય એ કચરો તો અલગ જ રાખવું જોઈએ જેથી એટલો કચરો ભીનો કચરો સૂકો કચરો ભેગો ના થાયને તરફ એનો નિકાલ થઈ જાય એટલે બગાડ ભી બહુ ઓછો થાય, એટલે આપણે એ વસ્તુ ન બી ધ્યાન રાખવું જોઈએ કે ભીનો કચરો અલગ રાખવો જોઈએ, અને સૂકો કચરો અલગ રાખવો જોઈએ.
કલ સો ટકા અને આપણે જે છે આપણે જે આપણે જે ફ્રૂટ કે શાકભાજી આપણે સમારીને જે એની જે છાલ આવે છે, છાલ આપણે વ્યવસ્થિત આપણે ડસ્ટબિનમાં નાખવી જોઈએ આપણે ગમેને ફેંકી દઈએ તો પછી ગાયને કૂતરા ખાઈ દઈએ તો પછી તો પછી એ લોકો બી પછી પછી લાંબા સમય પછી એ લોકો બી બી એ લોકો બીમાં માંડા પડે પછી એની બી તકલીફ થાય એટલે ગાયને કૂતરા નહીં, ખાય અને એ લોકોને સારો ખોરાક મળી રહે એવા બી આપણે પ્રયત્નો કરવા જોઈએ.
અને હું તો ચઉં અત્યારે જો લોકોને થોડું ઘણું બી અત્યારે ખેતીનું નોલેજ હોય, બિયારાનું નોલેજ હોય ને તો ડુંગળીના ફોતરા છે શાકભાજી ના ફોતરા છે ફળોની છાલો છે એ બધાનો ઉપયોગ કરી એને સ્ટોર કરી એને કમ્પોઝ કરી. એનો ખાતર તરીકે ઉપયોગ કરી શકે છે, પાણીનો ઉપયોગ કરી શકે જેથી સારું એવું શુદ્ધ અને શાકભાજી આપણા ઓર્ગેનિક ઘરે ઉગાડી શકીએ છેએ એટલે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બી આપણે આ બધી વસ્તુમાંથી કરી શકીએ છીએ જો. સારી રીતે ઉપયોગ કરીએ તો.
અને તમે જુઓ કે મહાત્મા ગાંધીનું એ એક સ્વચ્છતા વિશેનું ખૂબ જ જાણીત સૂત્ર હતું, કે જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુ હતા એટલે મહાત્મા ગાંધીએ પણ આપણો દેશ સ્વચ્છ રહે એના માટે બી પ્રયત્નો કરેલા હતા.
સાચ પેલા તો આપડ આપણા દેશની જ વાત કરું ને તો ખરેખર બહુ ગંદકી હતી, પણ આપડી સરકાર ધીમે ધીમે જેમ બદલાઈ રહી છે, જેમ અનુભવી માણસો આવી રહ્યા છે એ ઘણી જગ્યા આવા ચોખ્ખાઈ ના બધા સાધનોના કેટલાક નિયમો સ્ટ્રીક કરવામાં આવ્યા છે. એના જ કારણે આ જનતા જાગૃત બનીને કર પેલા ખરેખર પેલા તો ગામડા લોકો તો સંડાસ કરવા બી બહાર ખુલ્લામાં જતા એટલે એ બી બહુ મોટી ગંદકી થતી હતી, પણ નરેન્દ્ર મોદીએ તો એ વ્યવસ્થા બી ઘેર ઘેર સંડાસ બાથરૂમ બનાવી આપે છે, એટલે એ ગંદકી બી તો ધીમે ધીમે બંધ થઈ ગઈ છે એટલે એ વસ્તુ ખરેખર આપણા દેશ માટે બહુ સારી કહેવાય.
એ જ આજકાલ લોકો વાત કરે કે ભાઈ કે ભાઈ આપણી સરકાર આમ સરકાર તેમ પણ તમે જુઓ કે સરકાર આપણને કેટલી બધી આપણે મદદ કરે કે જે લોકોના ઘરે સંડાસ બાથરૂમ નથી, એ લોકોને બી સરસ મ સડ બાથરૂમ બ બનાવી આપ્યા પછી, આપણો દેશ સ્વચ્છ રહે એના માટે બી સરસ બધાના પ્રયત્નો કરી રહ્યા એટલે આપણે એમ જો વાત કરીએ, કે ભ કે ભાઈ આપણી સરકાર કંઈ નથી કરતી પણ સરકાર બધું જ કરે છે.
હમ સાચી વાત છે સાચી વાત છે હવે તો જે દંડ ન નિયમ લાગવું પડે છે, ને ખરેખર દંડ છે અને ખરેખર સરકાર આ વસ્તુ માટે દંડ લઈ બ રહી છે જે દ સાથે તમે જુઓને તો એક કાગળ બી તમે ફેંકવા તો તરત તમારા ઘેર છે ને. દંડનું લેટર આવી જાય છે કે આટલા રૂપિયા ફાઇડ થયો તમારા ભરવાનું એટલે હું તો કઉ છું એ સિસ્ટમ હ આપણામાં બી આવી જવી જોઈએ કે કોઈ ગમે ત્યાં કચરો ફેંક તરત તેના પર દંડ લાગાડવો જોઈએ તો જ આપણી પ્રજા શ્ટીક બનશે અને ચોખાઈ તરફ વધારે ધ્યાન આપશે આમ તો ધ્યાન આપી જ રહીશે પણ છતાં બી વધારે ધ્યાન આપશે.
લ હવે ધીમે ધીમે ગુજરાતમાં અમુક જગ્યાએ તો કેમેરા રસ્તા પર લગાવવામાં આવેલા છે, કે તમે રસ્તા પર જાવ કેમેરાની સામે કચરો ફેંકો તરત તરત કેમેરામાં આવી જાય ને હેદું હેધું તમારા ઘરે લેટર આવી જાય એટલે આ સિસ્ટમ ધીમે ધીમે આવી રહી છે. વાલ લક્ષ્ય હજી ધીમે ધીમે આખા ગુજરાતમાં સિસ્ટમ આવેને આખા બાારતમાં સિસ્ટમ આવશે એવે આપણા સરકારને ટ્રાય ચાલુ જ છે સરકારમાં.
ના હું તો મારા ઘરનો બધો જ સૂકો કચરો છે, ભીનો કચરો છે જેમકે ચાના કુચા છે ચાના કુચા તો હું કોઈ દિવસ કચરામાં ફેંકતી જ નથી હું એના કમ્પોસ્ટ તરીકે ખાતર તરીકે હું મારા ફૂલ છોડ એ બધામાં જ પાણીમાં મિક્સ કરીને એમાં આપ દ એટલે ઓઑટોમેટિક એ ખાતર બની જાય, એટલે કેટલીક વસ્તુ આપણેે એ રીતે યુઝ કરીએ તો બહાર કચરાના ઢગલા બી ઓછા થશે અને આપણેે એ બધી વસ્તુનો રીયુઝ કરીએ તો આપડે બી કચરો ઓછો થશે એટલે આપણે બી આપણા દેશના આપણા શહેરના સ્વચ્છ કેવી રીતે રાખવું આપડા હાથમાં છે અને આ વિષ તમારા જોડે વાત કરીને મને ખુબ જ મજા આવી અને ઘણું બધું જાણવા મળ્યું આવજો
આવ જો ખૂબ મજા આવી તમારી સાથે આ ટોપિક પર આ ચર્ચા બુક ખૂબ સરસ રીતે કરી આપણે બીજા બીજા ટોપીક પર માટે આવું જો ધન્યવાદ આપનો